હલો
હલો, હા અવાજ આયો
અવાજ આયો, ને હા, હા
હા, હા બરાબર હમ, બોલો શું
કેમ છો બસ જો આ ટીવીમાં સિરિયલો જોતી તી મેં તો
હમ આપડે એ જ હારું ને કોઈ ના હોય તો ટીવી જોડે તો ટાઈમ પાસ થઈ જ જાય પણ હાચી વાત પણ આજકાલ એટલી એટલી મસ્ત મસ્ત સિરિયલો બધી આ આવે છે ચેનલ તો એ વધારે જોવું ગમે કે સિરિયલ પણ મંતો એકદમ બધી એવું એમ પણ પેલા લાગે એવું સ્ટાર પ્લસ મા હારું હતું જમાનું હતું એક સ્ટાર પ્લસ નો કે સાથ નિભના સાથિયા સિરિય હાલ પછી આવી અનુપમાને બધી એટલી બધી હારી હારી સિરિયલ આવતી તે દિન પણ જેમ જેમ પછી અમુક વાર કેવું થાય ખબર સિરિયલ ચાલુ હોય ને એમાં પછી અવ અધવચ્ચેથી અડધા લોકો બદલાઈ જાય ને ક્યારેક ક એટલે જોવાનું ના ગમે
હા એક તો છે જ
હુમ પછી આપડે જેમ જેવી રીતના જોતા હોય ને પછી બીજું બદલાઈ જાય ને એટલે વાર લાગે આ તારક મેતામાં એવું જ થયુ બોલ વધારે પડતું બધાં ધીરે ધીરે બદલા ગયા નીકન પહેલા હું એ બહુ જોતી તી કેમ કે જો હા-' કેમકે એ સિરિયલ જ એવી કે આપણને કોઈ બી એ ગલત ઇન્ટેન્શન એમાં હોય કઈ નઈ કે અ કશું એ જોઈ ને કશું આપણા પર ખોટું ઇફેક્ટ થાય એમ એટલું ખાલી કોમેડી માટે બનાયેલી છે અને આપણને એવું શીખવાડે કે બધી પરિસ્થિતિમાં કેવી રીતના આપણે સમાળી લેવું અને બધું હેન્ડલ કરી લેવી એમ સિચ્યુએશન એવું
અને ટીવી સીરિયલની એ એક જ સીરિયલ એવી છે ફૂલ ફેમિલી સાથે આપડ જોઈ શક કીએ ફૂલ ફેમિલી સાથે આપડે જોવામાં કઈ વાંધો ના આવે
ના હવે હાચી વાત અને ઓ એકદમ કોમેડિયન જોઈને એટલું આપણને રિલેક્સ લાગેને એ હ એટલે દુઃખી હોઈને તો એ ચાલુ કરી દઈએને તો એ આપણને હસવું આય જેવું છે જેમ કે જગ ઘરમાં ઝઘડો થાય કે બાર આપણા ફ્રેન્ડ સાથે કે એવું કશું થયું હોય પણ એ ચાલુ કરીએ એટલે તો હમણાં ન તો ઠીક છે પણ પેલાના ભાગો તો એટલા મસ્ત મસ્ત બનાવતા તા અને એ લોકો અને એમનું એવું જ છે કે બધા કવાય એકતા થી હળી મળળીને રહે એમ અ એવું ના સમજે કે હુમ કે એક જણ ની ઘેર પરેશાની કે પ્રોબ્લેમ આ ગયો તો છે એ લોકો જાતે બધા ભેગા થઈ જાય ને એવું પોતાની જ હોય એ રીતના જ હેન્ડલ કરે
હા એ તો છે જ એમની એક જ વસ્તુ એ બહુ સારી છે કે આખી સોસાયટી માં ફૂલ ફેમિલી મતલબ એક પરિવાર એ કે છે ને કે ગોકુલધામ એક પરિવાર હૈ મતલબ એક પરિવાર નહી જેમ જ રેમ
હુમ જોવાનું તમે ખાલી એવું નહીિ કે ભાઈ કઈ એમના ખુશી ના દી દિવસ હોય તો જ જોડી રે કે વાર તહેવાર ઉજવવાનો હોય તો જ જોડે રહેેવું નહીિ એવું કોકની ઘેર પ્રોબ્લેમ આવ હોય ને તો એ લોકો જાતે જ બધા હેન્ડલ કરે ને અમુક વાર તો પેલા જે અંદર પોલીસ વાળો છે ને ચાલુ પાંડે એ પાછો એવું જ કે કે જો તમે જાતે જ કેસ સોલ્વ કરી લેવાના હોય ને તો હું આવું જ નહીિ એમ એવું હોય એનું બવ કોમેડી અ પણ છે ને હમ પેલું દાયા નહી ગતા રહ્યા ને બે બે વરસ થી એટલે પછી જોવાનું નહિ ગમતું વા તો તોય થોડુંક ગમે કે જેઠાલાલ ને એ છે એટલે હજુ વધુ નહી આવતો બાકી તો કેટલા બધા બધા મોસ્ટલી બદલાઈ ગયા.
હા એ તો છે જ પણ એ બો લાંબી સિરિયલ ચાલી છે નહી
હા બઉ ચાલી ખબર ની હજુ તો કયના કયા કયા નવા નવા ભાગો કાઢે છે એ લોકો બનાય બનાય જ કરે છે અત તો અમણાં લેટેસ્ટ ભા તો પેલો હમ આ બઘો છે ને એનો નવો બૌરીનો ભ ગાનો ભાગ ગયલો છે નેવો
હા
હવે ખબર નહી શું થાય પણ એમ કરીને ખેંચે છે પણ જો હવે બધા બદલાઈ જશે ને તો પછી બંધ થઈ જશે એવું મન લાગે છે એમ કેવું વચ્ચે હમ કેમકે એવું ફેક ન્યુઝ બ ચ્યા હતા કે દયા પાછી આવાની છે પાછી આવાની છે પણ લાગતું નહી
ના આવે હવે પાછી
હમ એજ રીતના એ રીતના કલર ની વાત કરીએ ને તો એમાં એટલી મસ્ત સિરિયલ આવે ઇમોશનલ ને બધું હોય પણ એવું કઈક આવરું અવરું ના હોય કે સાસ બહુ ની ને એવી ઓછી હોય કલર પર એવી સિરિલ ઓછી આવે પણ હમ બહ મસ્ત સિરિયલ આવે જેમ કે લવ સ્ટોરીની ની એવી બધી આવે તો જોઈએ અને પછી એક પછી એકને કેવું હોય આપડે સીરિયલ વસ્તુ જેવી કે થોડુંક રાઝ વ રાઝની વાત આવે ને એટલે પછી એ થી પૂરી થઈ જાય એટલે આપડે બીજે દિવસ રાહ જોઈએ જ કે ના આવે શું આવશે શું આવશે એટલે આપડે ટાઈમે જોવા બેહી જઈએ
હા બરા એવી આતુરતા રે કે બીજા દિવસે શું આવશ શું આવશે અને ટીવી સિરિયલ નો અજન્ડા જે હોય
હમ હાચી વાત છે. સિક્રેટ પણ સિક્રેટ હોય એટલે અમાર કેવું કે જો અ મૂવી ને એવું ઓછું જોવાય કેમ કે પપ્પા લોકો જોતા હોય પપ્પા ને ભય ને તારે અમે જોઈએ જોવા બેહી જઈએ બાકી એકલું તો કોઈ ઊનમાં મમ્મી ચાલુ કરીને ના કોઈ પિક્ચર બિક્ચર જોવા તો ના જ બેસે હોય પછી આવું કઈક મુઈ બુઈ હારું આયું હોય આવું લાલ પિક્ચર જેવું ને એવું તો ટોકીસમાં જઈએ બાકી તો આમા ઘરમાં ઓછો શોખ છે બધા મૂવીનો
બરાબર અને ટીવી સિરિયલોમાં પણ કેટલી સારી સારી સિરિયલો આવે છે. ખાલી એન્ટરટેન માટે અ ને પછી મહાગ્રંથો પર ભી આવે છે રામાયણ મહાભારત
હમ હાચી વાત છે હાચી વાત છે બો આવે
પછી હિસ્ટ્રીમાં લગતી મતલબ ઈતિહાસ ને લગતી પણ આવે છે સ્પેશિયલ કેરેક્ટર પદાણી લગ બાઈ છે મહરાણા પ્રતાપ છે એમ
સોની સપર ચાલે જ છે કૌરવ અને પાંડવો બંનેની અ મ મી બધા બેને ને ભેગા કરીને એક સિરિયલ બનાય છે એનું નામ તો મને ની યાદ પણ હમણાં નવી શરૂઆત થઈ એટલે આપણને ખબર પડે કે કૌરવો કેવા હતા પાંડવો કેવા કેવી રીતના શું કરતા હતા એક બીજા જોડ હળી મળી દેતા હતા વચ્ચે કોણ એમને ખોટું શીખ ખવાડ તુ તું શકુંની કે છલ કપટ કરીને અને કેદ ના એમની વચ્ચે ઝઘડા થાય, એવ એ ઉ બા થાય થોડું, થોડું જોઈ લ ને એટલે આપણને આઈડિયાઈ જાય, કે ના હું, આવવું હશે એમ
હા
પાછી મન તો એવું ને હું, તમે મમ્મી ને પ્રશ્ન કર્યા કરું, કે મમ્મી આવું કમા આવું માં મમ્મી અમુક વાર, તો કંટાળી જાય એવું આપણને હમમ આગળનું જાણવાણી એટલી ઉતાવર હોય, ને તો એ લોકો પાછી એમના મ્ બા દાદાઓ એ કયું હોય, એટલે ખબર હોય, થોડું ઘણું એવું
હા સિરિયલોમા પણ સારી, વસ્તુ પણ આવે ખોટી વસ્તુ પણ આવે એવું થઈ જાય, એટલે લાભને નુકસાન તો બધાને હોય જ સિરિયલો જોઈને, જેટલું શીખવા મળે એટલું પછી, ના જોવાનું
પછી, પાછું જો હવે અમુક સાસબહુની સિરિયલ હોય. અને અમુક લોકો, તો એને બ જ પાછું શું કેવાય, કે બારે પડતું પેલું સિરિયસ લઈ લે ને તો પછી પ્રોબ્લેમ થઈ, હકે કેમકે હવે એ બધું જોયું હોય, સરસ હુ, અંદર કેવી ચાલ રમે અને હરાવા, આવું કરે એવું બધું ચાલતું, ભાઈ પાછું ઘેર સપના, આવે એટલે ઝઘડા થાય, પછી
હા, અને પાછું સિરિયલમાં, તો શું બધું પરફેક્ટ આવતું હોય એટલે રિયલ લાઈફ, રીયલ લાઈફમાં પણ બધા, એવું એક્સપેક કર હોય, કે મને પણ પરફેક્ટ જોઈએ, એમ
જોઈએ સાચી વાત છે, પણ એવું ના વિચારે કે આ તો ભાઈ અ ઉતારવા માટે ઉતાર્યું હોયને, તમને ખાલી એન્ટરટેનમેન્ટ કરવા માટે
હા, એ લોકો એમનો રોલ ભજવીને ઘેર જતા રહ્યા હોય, ને આપડે ઘરમાં રાત્રે ઝગડ
ઝગડતા હોય, સાચી વાત છે, પણ આવું બધા ના વિચાર અને એના લીધે પછી બધા એવું કે બોલ મારે કે તમે ટીવી સિરિયલો જોઈને, જ આવું બધું શીખો, પણ બધા આવા ના હોય. એ શીખતા હોય, એવું એવું છે, પણ સારું કે ટીવી એક બેસ્ટ સોર્સ છે, કે આપણે સારી રીતના આપણું ટાઈમ પસાર કરી શકીએ, હમ્મ. એવું, કે કોઈ આમ બાળકો માટે કેટલું સારું કે કોઈ બર કોઈ રમનારના હોય, છોકરું, બોકરું તો કાઢ ટ બાટન જોઈને, ટાઈમપાસ કરી શકે એમ
હા, એ તો છેજ, અને ડાન્સ શો પણ આવે
એજ, અને આ કોણ બનેગ કરોડપતિ નને એ બધું નહી, આવતું સારું સારું
હા, ઘણું બધું સારું જોવાનું, આવે છે.
હમ, સાચી વાત છે.
અત્યાર, તો બધું વધી જ કયું છે.
હમ્મ. સાચી વાત છે, એટલે એવું કે ભાઈ આ એક એવું માધ્યમ છે, કે એના દ્વારા પરિવારના લોકો બધા ભેગા બેસીને ટાઈમ પસાર ક્લિટી, ટાઈમ પસાર કરી શકે એકબીજા જોડે અને એના લીધે, જો હવે જોવા માટે તો બધા સાથે બેસવાના જ છે, એમને એમ, તો કોઈ ચા ના ટાઈમે ભેગા થાય કે ખાવા ટમ એમ હવે, એના લીધે બે લ આખા દણાનું શું થયું, શું ના થયું બધું એકબીજા જોડ વાતચીત, કર લે ડિસ્ક ત કરી, લે એટલે બધા કેટલાય પ્રોબ્લેમો, જો જોડે બેહે ને તો સોલ્વ થઈ, જાય પણ જે માણસ એકલો ને એકલો પોતાની વાત કોઈ, જો શેર ના કરતો હોય પરિવારમાં જ તો પછી એમાં કેવું કે બહારના લોકોએ ફાયદો ઉઠાઈ જાય જો બીજા જોડે બહાર ના જોડે શેર કરે ને તું અને કઈક સારું થવા બદલે ખોટું થઈ જાય એવું છે એટલે એવું કેહેવાય કે જો આપણને ગમે તેવો પ્રોબ્લેમ હોય ને તો ઘરે બધા બેઠા હોય ને તાર આપણે શેર કરી લેવો જોઈએ કે ના કે બહારવાળા જોડે વધારે કરવા જોઈએ એમ
બરાબર
એવું છે
હમ અને આ બધું શું મોટી ઉંમર ના હોય ને બા છે દાદા છે એ લોકો ને વધારે કામ લાગે
હાચી વાત છે હાચી વાત છે અને પાછા એવુંય કે હમ એ લોકોને સારું લાગે કે જો ભાઈ અમાર પરિવાર ના લોકો અમારા મોટા છોકરાઓને બધા અમજૂર સારીધામ બેસે છે અને કદાચ આ છોકરાઓને ક પ્રોબ્લેમ હોય ને તો મોટા લોકો નો અનુભવ જ એટલો હોય ને બા દાદાઓનો તો જે મોટો પ્રોબ્લમ હોય ને એને કેવી રીતના સોલ્વ એક જ વારમાં કરી દે થોડીક જ વાર માં તોય ખબર ના પડે હમ જાય ને એવું એમની સમજ શક્તિ વધારે હોય આપડા કરતા
હા એ તો છે જ
એવું છે કઈ નહ આપડે જોવાનું ત ટીવી વિવી શું કરવાનું ફ્રી ટાઈમમાં એજ કરવાનું ને પણ સારું લાગે આપણને એન્ટરટેનમેન્ટ મળે કશુંક શીખવાય મળે કશુંક નવું નવું જાણવાય મળે
હા એ તો છે
એટલે સારું સારું આવજ તાર પછી કોક દિવસ આ બાજુ
સારું સારું
સારુ હા